હાલો હલો હલો હલો
હેલો મજામાં, તમે બોલો ભાઈ, કેમ છો?
બસ બસ બો મજામાં તમે હું કેરો, હું કરો?
કશું જ નહીં ભાઈ પાણી, પોણીની રાહ જોઈએ છે. તમારો બે મિનટ, હા બોલો હવે
કઈની, હું ચાલતો એમ પૂછું?
કશું નહીં પાણીની રાહ જોઈએ છે અમે, તમે તઈથી મોકલો ને તમારા તરફથી. અમને બહુ પાણી લાગે છે હવે
હું કેવો?
તમે તઈથી મોકલી દો, તમારે તઈથી, પાણી મોકલી દો ને તઈ થી
આપડે પછી આજે કઈ વિષય પર વાત કરીએ?
આપડે ઓનલાઈન શોપિંગ હું ઓફલાઈન શોપિંગ પરથી કરીએ. ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ પરથી ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ. પરથી કરીએ. હા. ઓનલાઈન ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ.
ઓનલાઈન શોપિંગ ના ઓફલાઈન હા, તમે વાત કરી શકો કે આ ટોપિક વિષય બી, સારું છે. તો પછી હું તમે સ્ટાર્ટ કરો કે મે કરું?
કરો કરો કશું વાંધો નઈ.
હમણાં તમે જો આજના ટાઈમેમાં તમે જો કીધું ઓનલાઈન શોપિંગને ઓફલાઈન શોપિંગ આજના ટાઈમમાં એટલુ હારુ થઈ ગયું છે ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન. પેલા હું થતું કે લોકોને જઈને શોપિંગ કરવાનું હતા તો લોકો જઈને દુકાન પર જઈને સિલેક્ટ કરીને બો બધુ એમ મગજમારી હતો આજના ટાઈમ પર તમે જો ઘર બેહ બેહી ને બી તમને કોઈ પસંદ આવ્યું કઈ વસ્તુ તમે મંગાવી શકો શકો ને કઈ બી આધ ઓનલાઈન શોપિંગ તમે લઈને શોપિંગ એટલે તમને એક સજેશન એઝામ્પલ આપું. આપડણે બ્લિંકી જોમેટો તમે જોઈ શકો સ્વિગી જોઈ શકો ઝમેટો આપડે જે જમવાનું ખાણ જે હોય. એ બી આપણે મંગાવ શકીએ પેલા હું હોટલમાં જવાનું હતું એ બધું કરવાનું હતું આજના ટાઈમ પર તમે ઘર ભાઈને બી સબ બધું જમવાનું કઈ બી વસ્તુ જોઈએ તો મંગાવી શકો એમ, તો બહ હારું થઈ ગયું છે. આજના ટાઈમ પર મારે સથી ઓનલાઈન શોપિંગ માટે તો.
એકદમ બરબર બોલાય છે.
તમે આ વિષય ભ શું કેવા માંગો?
એવું પહેલે જે જમાનામાં હતું તે્યા ઓનલાઈન શોપિંગ એવું કશું હા પહેલે જે જમાનામાં હતું તે ઓનલાઈન શોપિંગ કશું હતું નહીં બરાબર.
હા હા.
હવે હવે જો છે આપણું જે ઇન્ટરનેટ આવ્યું છે હવે.
એ તો છે તમારી આવાજ બઉ ધીમે આપતો છે તો બી ચાલે ચાલ કોઈ રમેને મળતું નથી.
હવેનું જો ઈન્ટરનેટ છે ને, એના ઇન્ટરનેટ પરથી જે બધા એપ શુ સહાય છે તો એના પર ઇન્ટરનેટ પર ચાલે છે, આપડું ફ્લિપકાર્ટ કોહો સ્વિગી.
પણ તમે આજના ટાઈમ પર જો તો એટલું સારું થઈ ગયું છે મારા હિસાબથી તો આપડે સારું તો થયું છે ને હાથે હાથે આપડે એ બી થયું છે કે તમે જો લોકોને જોબ મળી ગયો છે, કેમ કે પેલા હ આ ડિલિવરી જે તમે જો ડિલિવરી જે જોબ કરે લોકોને કેટલું સારું થઈ ગ તમે ઘર બે બેને બી પેસા કમાઈ શકો તમે ઓનલાઈન એટલે ડિલિવરી કરીને શોપ કરી શકો ને બહ બધું એટલે એમ્પ્લોયમેન્ટ એટ અન એમ્લોમેન્ટ કેટલા હતા એ લોકોને જોબ મળ્યું ને સારું જોબ છે પણ એવું જોબ નથી કે ભાઈ તમે એ તમને દસ હજાર, પંદર હજાર, પચીસ, ત્રીસ હજાર તમે લોકો બેહી બેહીને કમાઈ શકે ને ત્યારે મૂળ થાય, ત્યારે કરવાનું બહ હારું છે મારા હિસાબથી તો
એજ છે ને પછી એ જે જેની જેને પૈસા નથી એ બી ઝોમેંટો બીમેટો ચલાવે છે. બરોબર છેને જેની જોડે પૈસા નથી એ બી ઝોમટ બીમેટ ચલાવે છે જેની જોડે પૈસા ઝોમેટો બીમેટો ચલાવો છે એવું હા અને બાકી કોઈ કોઈ તો પાર્ટ ટાઈમ બી કરે છે, જોબ બી કરે છે.
એટલે આ ટાઈમે ઇન્ડિયા એટલું આગળ વધી ગયા છે ઇન્ડિયા એટલું આગળ ચાલી ગયો તો કઈ તો ડેવલપમેન્ટ કઈ તો ટેકની બી બીજું બીજું એમ એ આવી જ જોઈએ ને આવ આવ્યું બી છે હારું છે કેમકે આ વસ્તુ બ્લન્કી ઝોમેટો આ બધું વસ્તુ બહારના દેશ ની ચાલે, આપડા ઈન્ડિયા માં છે કેમકે આપડે ઈન્ડિયા વાળા જ કાઢ્યું છે આ બધું ને હારું ભી છે
હા એ એકદમ બરોબર તમારી વાત હાચી છે. ને એ લોકોના કોઈ કોઈ લોકો છે ને પાર્ટ ટાઈમ ભી કર જોબ ભી બેચારા સમજી છે કે કોઈ કઈ લોકો પાર્ટ ટાઈમ જોબ કરે છે, અહ હવે જો નોકરી પરથી, નોકરી પરથી આવ્યા હશે તો એ પછી આપણા ઝોમેંટોનું કામ કરીએ એટલે એનો દિવસ પાણીનો ખર્ચ એમજ કાઢી લેવાના છે એ લોકો એવું એજ છેને
એતો છે, કેમકે બો સારું થઇ ગયું છે ને, કેમકે હું તમને પેલા એક્ઝામ્પલ આપ્યું મેં તમને ઓનલાઈન કોઈ કપડું આપ્યું પછી તમને જમવાનું કઈ એમ જોયું તો એમ બવ બધું હારું થઈ ગયું ઘર બહી ને તમે મોબાઈલ પરથી કોઈ બીસ્તુ મંગાવી શકો તો બ સારું જ છે મારા હિસાબથી. અમે બી બહુ વસ્તુ પહેલા હુ ગુમતા તા કે કા મળે કાં મળે. આ આવ આવ એટલે અવાજ આપડે. આટલે જવું પડે એ બધું બહુ મગજમારી હતું પેલાના આજના સરસ થઇ ગયુંને બહુ હારું થઇ ગયું કે લોકોને આજના ટાઈમ પર કોઈ એમ દસ વર્ષનો છોકરો હોય ને એ બી મોબાઈલ પરથી કઈ વસ્તુ મંગાવાય છે કે ને પછી પચાસ થી સાઠ વર્ષ નું કોઈ હોય ને અંકલ આટી કોઈ બી એ લોકો બી પોતે ઘર બેઈ ને કઈ બી વસ્તુ મંગાવી શકે બહુ ઈઝી થઈ ગયું છે ને એના માટે. ને રેટ બી તમે જાવ તો અફોર્ડેબલ કેમ કે તમે માર્કેટમાં જાવ માર્કેટમાંથી વધારે ઓછું રેટમાં તમને ઓનલાઈન મળે તો કોઈ એમ કોણ મિલેે મારેમ કોઈ પણ વાર હોય કે તમારું વસ્તુ કોઈ ડિફેક્ટિવ આવ આવે ને એના પર રિટર્ન નું બી એ છે ને લોકો એ કરીને રિટર્ન મંગાવીને પછી
આવી હવે હાક હવે ફ્લિપકાર્ટ ને એવી છે એના પર આપણે ઓર્ડર કરીએ. તો આપડે ખબર નથી કે કેવું વસ્તુ કેવું આવશે. કેવું વસ્તુ કેવું આવશે પણ એ આપણે મગાવ લઈએ ઓફરમાં આપને ખબર નથી કે એ કેવું છે પુરાણું છે કે આવી નવું નવું વસ્તુ છે તો આપણે મંગાઈ લઈએ બરોબર, આપણે યુઝ કરીએ પછી રિટન પોલ રિટર્ન પોલિસી ની ઇનામ આવી જાય. આપણે
હાલો.
હલો. હેલો.
હેલો.
આલ આપડે યુઝ
હા, જે બી છે પણ મારા હિસાબથી મે તો એજ કેવા કે ભાઈ ઓનલાઈન છે હારું છે ને મેં તો તમે કો ને કે મે તો તો મારા બધા ઘરમાં તમે જો ને બધા ઘરમાં ફ્લિપકાર્ટ, બ્લિંકિટ આ બધું વસ્તુ ઓનલાઈન એપ આવી ગયું કેમકે ઈઝી એટલું છે ને કે આજના ટાઈમમાં કોઈ ને પહેલા ટાઈમ હોય તો કે બો બધા લોકો નીકળતા ઘરથી, ઘરથી નીકળીને પછી જઈને શોપિંગ કરતા. આજના ટાઈમ પર તમે જો કોઈ કોઈ કશેની જાય, ઘરે બેહીને બધું તમને ખાવાનું જોએ તમને કઈ હોમ હોમ એપ્લાયન્સીસ જોએ તમે કઈ વર્તન વર્તન જોુએ, તમે કઈ કઈભી વસ્તુ જોુએને તમને ઘર બેહીને બધું મળી જાય.
હા, એ બી બરોબર વાત છે તમારી.
ના હારું બી છે એમ એવું તો નથી કે ભાઈ કોઈ કો બો બધા કે આજના ટાઈમ ઇન્ડિયામાં બો એટલે બધાથી બધા લોકો પેલા ટાઈમ એમેઝોન ફ્લિપકાર્ટ કઈ હું કઈ હતું, કઈ નથી હતું. આજના ટાઈમ પર તમે જો એટલું બધું ડેવલપમેન્ટ થયા છે તો હું આજે તે એ બધું વસ્તુ બી આવ્યો છે ને આપડે એ એ ચીજનો એ ઉપયોગ કરવો જરૂરી છે, જરૂરી બી છે આપડા માટે હારુ ભી છે, કશે આપડે દોડવુંની પડે, કશે આપડે જવુંની પડે ને પછી આપણે જે વસ્તુ આપણેને જોઈએ આપડે લઈ શકીએ આપડા જે પસંદ ની હોય વસ્તુ આપડે લઈ શકીએ
હા અને ઘણું ઘણું વસ્તુ છે ને ઓનલાઈન જ મળે છે, તો ઓફલાઈન કશું મળતું નથી. ઘણું વસ્તુ છે એ ઓનલાઈન જ મળે છે.
છે મારા હિસાબથી તો અહ તમને કેવું ને કે આ તમે જો કેવ તો બી મને આજના ટાઈમ એટલે અહ કોઈ કોઈ જગ્યા નથી આવાતું વસ્તુ એટલે ફ્લિપકાર્ટ વ્લપકાર્ટ તો બધું છે પણ આજે તમે જો ઝમેટો સ્વિગી ઓલ ઓવર ઈન્ડિયા તો આવી ગયો છે. ન પર કોઈ કોઈ જગ્યા એવું છે કે નથી આવ્યું હજુ પણ તમે તમે જો જેવું જેવું આગળ બનશે એવું એવું બધાજ જગ્યા આવી જ જાય
હા, એ બી બરોબર બોલે છે તમે કે આજના ટાઈમ પછ છે ને સ્વિગી બીગી બધું નીકળી ગયું
તમારા સાથે વાત કરતા મને યાદ આવ્યું કે મારું એક પાર્સલ મંગાવવાનું હતું અમના એજ મેં અમના તમારી હાથે વાત થાય એના પછી આરામથી એ મંગાવાય તો હું દસ પંદર મિનિટમાં આવીજ જાય બસ તો એ છે, બો ઈઝી થઈ ગયું ને નહી તો કેમકે પહેલાના ટાઈમ શું થતું બટલા મારા એરિયામાં નથી થતો ને તો મારે તો આટલી વીસ વીસ પચીસ વી ત્રીસ કિલોમીટર દૂર જવા પડું હતો એ સવાર માટે, આટલે ની મળતો એના માટે
હા ના એ બી ભરોબર છે તે કશું કસું અમુક અમુક વસ્તુ છે ને તો એ હલી જાય છે સ્વીગી વિગી વાલા હવે તો ડોમિનોઝ પરથી પીઝા વિઝા બધું આવે છે.
બધું મળી જાય ભાઈ તમે જોજો અમારે એક વસ્તુ મંગાવી તો ફ્લિપકાર્ટ પર જો એટલે ચાર દિવસ લાગે ને પછી બ્લિંકિટ જોયું છેું એટલે આ પંદર વીસ મિનિટમાં તમે એટલે એ તું કાર્ટ કરીને મૂકો છો હમણાં મે ભૂલી ગયો તો હવારથી તો હું આપડે હો જરૂર માને હાંજે જો હોય તો હું હાંજે મંગાવવા તો દસ પંદ આવી જાય તો
હા, એ ભી બરોબર છે ને
તમે કઈ એવું વસ્તુનો ઉપયોગ કરો આ બ્લિંકીટ, ઝોમેટો એવું?
ના અમે ખાલી ફ્લિપકાર્ટ એ ફ્લિપકાર્ટ વ્લિપકાર્ટ યુઝ કરે છે અમા ગંવ અમારા વિલેજમાં ઝોમેટો વોમેટો કશું આવતું નથી.
હા, બા બધા જગ્યા તો નથી આવ્યું પણ તમે જો આગળના પાછળ થી પાંચ દસ વર્ષ પછી બધા બધા જગ્યા આવી જ જાય પાંચ દસ વરષ બી નહી બે વરષ પછી, કેમ ધીરે ધીરે બધા જગ્યા એમ એમ્પ્લોયમેન્ટ આવે ધીરે ધીરે એ લોકોકે બી ઓપરેટ કરી લે. કરીએ કરીએ લોકો કે બેન.
એ જ છે, ને બરાબર બોલે છે તમે. હેલો હા એ જ છે, આપણે ઓ ઓનલા આપણે નેટવ નેટવર્ક ઓનલાઈન એસ-એમ-એસ આ આવી ગયું છે તો બધા આપણે બધું વસ્તુ સુ સિમ્પલ થઈ ગયું છે.
હા એ તો છે.
હા એસ એમ એસ રહેશે તો આપણું કશું થશે ને તો પછી હવે કશું આધાર કાર્ડ બી આપડણે અપડેટ કરવા જઈએ છે તો, એસ એમ એસ લાગે છે.
તમારી વાત સાચી છે.
હા, એજ છેને તો પછી, આધાર કાર્ડ બધર કાર્ડ બી લેવા જશો તો
હા જે કીધું ને આ મને ટોપિક પર કરવા માટે બ સારું ભી લાગ્યું ને સરસ ભી લાગ્યું. તમારું ખુબ ખુબ આભાર તમારોું ખુબ ખુબ આભાર જ કેવું કેમ કે પછી-પછી આવાર કેવું કેમ કે આ ટોપિક બહુ બધા લોકો ડિસ્કસ નહી કર્યા તમે ડિસ્કસ કર્યા અને હારુ. તમારો સાથે વાત કરવાવામાં ખુબ ખુબ આનંદ આવ્યો, તમારો ખુબ ખુબ આભાર.
હા-હા.